હ
લો
કેમ છો?
મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. તમને અ એટલે મારે એક ટોપિક ઉપર ચર્ચા કરવી તી. તમને શું લાગે એ હાર્ડવર્ક કરવું જોઈએ કે સ્માર્ટ વર્ક કરવું જોઈએ?
મારા મતે તો પ્રમાણે મહેનત સૌથી મહત્વની છે. મહેનત વગર કોઈ પણ વ્યક્તિ સફળ થઈ ની શકતું.
હા એ તો વાત સાચી કીધી તમે કે મહેનત આમ સફળતાનો પાયો છે. પણ આમ સ્માર્ટ વર્ક એ સફળ સફળતા સુધી પહોંચવાનો સૌથી અસરકારક માર્ગ છે મારું એવું માનવું છે.
હા એ પન બરાબર છે.
હા અને આજના સમયમાં તો આપણને આમ કેવું ઘણી વાર એક પ્રશ્ન પૂછવામાં આવતો હોય કે સફળતા મેળવવા માટે હાર્ડવર્ક વધુ જરૂરી છે કે પછી સ્માર્ટવર્ક? અને કેટલાક લોકો માને છે કે માત્ર ક ઠિન મહેનતથી જ સફળતા મળે છે. જયારે કેટલાક લોકો એમ માનતા હોય છે કે સ્માર્ટ રીતે કામ કરવાથી ઓછા સમયમાં વધુ સફળતા મેળવી શકાય છે. અને હકીકતમાં તો આમ બંનેનું પોતપોતાનું મહત્વ હોય છે.
હમ સાચી વાત છે તમારી.
હા અને હાર્ડવર્ક એટલે આપણેે આમ સતત મહેનત, ધીરજ અને સમર્પણ સાથે કામ કરવાનું હોય છે. અને સફળતા માટે કોઈ શોર્ટકટ નથી હોતો. એમાં હાર્ડવર્કમાં અને વી વિદ્યાર્થી જો નિયમિત રીતે અભ્યાસ કરે ખેલાડી હોય તો એ જો દરરોજ કલાકો સુધી પ્રેક્ટિસ કરે અને ખેડૂત આમ મહેનતથી આમ ખેતી કરે તો જ આમ સારા પરિણામ મેળવી શક તા હોય છે. અને મહેનત આપણને શિસ્ત ધીરજ અને આત્મવિશ્વાસ શીખવતું હોય છે તમારું હાર્ડવર્ક લ હા તમારું હાર્ડવર્ક ને લઈને શું ઓપિનિયન છે?
અ મારા મતે તો બંને જરૂરી છે સ્માર્ટ વર્ક પણ એટલું જ જરૂરી છે માત્ર વધુ કલાકો કામ કરવાથી સફળતા મળતી નથી યોગ્ય રીતે થી કામ કરવું પણ જરૂરી છે
હા એ તો સાચી વાત કીધી એટલે આમ મહેનત મ મહેનત પૂરતી નથી જો મહેનત આમ યોગ્ય દિશામાં ન હોય તો સમય અને શક્તિ બંને નો આમ વ્યય થઈ શકે છે ટલે આમ હા એટલે આમ સ્માર્ટ વર્ક નું પણ આમ મહત્વ જરૂરી છે અને સ્માર્ટ વર્ક એટલે આપડે એમ કહીએ તો યોગ્ય આયોજન નવી ટેકનોલોજી નો ઉપયોગ સમય નું યોગ્ય સંચાલન અને ઓછા પ્રયત્નોથી વધુ સારા પરિણામ મેળવી શક તા હોય છે
સાચી વાત છે તમારી આજકાલની ટેકનોલોજીમાં સ મા યુગમાં સમય બચાવો પણ જરૂરી જ છે
હા અને આપડે આમ જોતા પણ હોય છે કે નવી ટેકનોલોજી હાલ બધા ચેટ જી પી ટી લઈ લો એ આઈ લઈ લો એનો ઉપયોગ કરીને આમ પોતાનું જે કાર્ય હોય એને સરળ બનાવી અને સમય બચાવીને યોગ્ય રીતે તે કરતા હોય છે એટલે આપણે એને આમ સ્માર્ટ વર્ક તો કરી કરી શકીએ
સાચી વાત છે જેમ કે આપડે ધારો કે એક ઉદાહરણ લઈ લઈએ પરીક્ષા ની તૈયારી હું દરરોજ ઘણા કલાકો સુધી અભ્યાસ કરું છું આ મહેનત નું ઉદાહરણ છે પણ એ જ સિલેબસ આપડે એક્ઝામના આગલા દિવસે તૈયાર કરીએ તો એ માર્ટ વર્ક કહેવાય
હા અને ઘણા વિદ્યાર્થીઓ કરતા પણ હોય છે અને એમાં સફળ પણ થતા હોય છે
હા
આપડે જોતા હોઈએ કે કોલેજો ના વિદ્યાર્થીઓ આખું અ વરસ ના ભણ્યા હોય પણ અ એક્ઝામની આગલી રાતે જાગીને પણ સ્માર્ટ વર્ક કરીને સારા ગુણ મેળવી શકતા હોય છે
હા
હા અને આપડે એમ ઉદાહરણ તરીકે લઈએ કે બે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે છે બરાબર તો એક ત્યારથી આમ આખો દિવસ વાંચે છે પણ કોઈ આયોજન વગર બીજો વિદ્યાર્થી એમ ટાઈમ ટેબલ બનાવે છે અને મહત્વના વિષયો હોય એની ઉપર વધુ ધ્યાન આપતો હોય છે એટલે અને શોર્ટ નોટ્સ બનાવતો હોય છે અને પાછું નિયમિત પોતાના જે ભણવાનું છે એનું રિવિઝન પણ કરતો હોય છે બંને મહેનત તો કરતા જ છે પણ બીજા વિદ્યાર્થીનું કામ છે વધુ સ્માર્ટ છે એને લીધે એ આમ સારા ગુણ મેળવી સ કે છે ટાઈમટેબલ શોર્ટ નોટ બધું જ બનાવતો હોય છે જયારે પહેલો વિદ્યાર્થી ખાલી માત્ર વાંચવા ઉપર જ ફોકસ કરતો હોય છે આખો દિવસ
સાચું કહ્યું આયોજન એ બહુ જ મહત્વની વસ્તુ છે, પદ્ધતિથી કામ કરવું એટલે સ્માર્ટ વર્ક.
હા. અને આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ વર્કનું પણ આમ મહત્વ વધ્યું છે. કોમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે, એ આઈ છે, અને નવી ટેકનોલોજી આપડું કામ ઝડપી અને સરળ બનાવે છ એ, પરંતુ આ સાધનો નો આપણેે જો યોગ્ય રીતે ઉપયોગ કરીએ ત્યારે જ એ શક્ય બનશે, બને છે. જયારે આપણા પાસે આમ હાર્ડવર્કથી મેળવેલું જ્ઞાન અને કુશળતા હોય છે.
સાચી વાત છે, પણ ઘણા લોકો એવું બી કરે છે કે સ્માર્ટવર્કની વાત કરે છે, અને મહેનત કરતા નથી.
હા એ તો સાચી વાત કીધી તમે. અને ઘણા મહાન લોકોનું જીવન પણ આપણને આ જ શીખવે છે. તેમને પહેલા આમ સતત મહેનત કરી હોય છે, અને અનુભવ મેળવ્યો હોય છે. અને પછી પોતાની આમ જે વર્ક છે એને વધુ કા અસરકારક કામ બનાયું હોય છે. એટલે સફળતા પાછળ હાર્ટવર્ક હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક, બંને નું આમ ઈક્વલ રેશિયો હોય છે.
સાચું ક્હયું તમે.
હા. તમે વધારે શું પ્રિફર કરો હાર્ડવર્ક, કે સ્માર્ટ વર્ક?
આ જ ના જીવનમાં તો ઓછો ટાઈમ હોય તો સ્માર્ટ વક વર્ક કરવું સારું હોય છે મારા મત તે તો.
એવું.
કારણ કે ઓછા ટાઈમમાં આપણે એજ કામ કરી શકીએ. તો ખોટી વધારે મહેનત કરવાનો શું ફાયદો?
હા, એ પણ સાચી વાત છે. એટલે આમ વિદ્યાર્થી તરીકે આપણે પણ માત્ર લાંબા કલાકો સુધી અભ્યાસ કરવાને બદલે યોગ્ય આયોજન સાથે અભ્યાસ કરવો જોઈએ. અને સમય નું યોગ્ય આયોજન આપણા માટે ય સારું હોય છે.
હમ્મ, સાચું કહ્યું.
હા સાચી વાત છે. અને આપણે ક્યારેક એમ હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક ને એકબીજાના વિરોધી તરીકે ન લેવું જોઈએ. હાર્ડવર્ક આપણને આમ મહેનત કરતા શીખવાડતું હોય છે. અને સ્માર્ટવર્ક સારી રીતે કાર્ય કરવાનું શીખવાડે છે, સમયનો બચાવ કરીને.
મેં પણ માનું છેું કે મહેનત વગર સ્માર્ટ વર્કનું કોઈ મૂલ્ય નથ થી, બંને એકબીજા ના પૂર્વક છે.
હા. અને કહી શકીએ કે આપણેે કે હાર્ડવર્ક સફળતાનો પાયો છે, અને સ્માર્ટવર્ક તેની મજબૂત ઈમારત છે. હા, ખાલી મહેનત કે માટી કે માત્ર આમ સ્માર્ટનેસ પૂરતી નથી. જીવનમાં મોટી સફળતા મેળવવા માટે પણ બંનેને સંતુલિત ઉપયોગ જરૂરી છે. હાર્ડવર્ક તમને આમ તક, ઓપ પોર્ચ્યુનિટી અપાવે છે, અને સ્માર્ટવર્ક તે તકને સફળતામાં ફેરવતું હોય છે.
બિલકુલ બિલકુલ મહેનત આપણને અનુભવ આપે છે અને સ્માર્ટવર્ક આપણને યોગ્ય દિશા બને
હા સાચી વાત કરી તમે તો અને સાચી સફળતા ત્યારે મળે છે જયારે મહેનત અને સમજદારી બંને સાથે ચાલે
બરાબર.
હા.
બંનેનો સંતુલિત ઉપયોગ જ સફળતા અપાવે છે આપણને
હા અને હાર્ડવર્ક થી આપણે આમ ઘણું બધું કરી શકીએ છીએ આગળ
બરાબર ઘણા મોટા લોકો એ બી આ એક સ્લોગન આપ્યું છે વર્ક હાર્ડ એન્ડ વર્ક્સ માર્
હા એ તો સાચી વાત કીધી તમે એટલે બને એટલું તમારે હાર્ડવર્ક ને સ્માર્ટવર્ક બંને કરવા જોઈએ. માત્ર હાર્ડવર્ક પણ એટલું જરૂરી નથી ને માત્ર સ્માર્ટવર્ક પણ એટલું જરૂરી નથી. અમુક વાર સ્માર્ટ વર્ક કરવા જઈએ પણ અમુક વાર એ નુકસાનકારક જ બની જાય છે.
સાચું કય્યું આપણે ટેકનોલોજી પર ડિપેન્ડન્ટ હોય તો એઆ આજ બધું સાચું કે જરૂરી નથી.
હા એ તો તમે સાચી વાત કીધી કેમ કે અમુક વાર તો તમે જુઓ ને તો એ જે સ્માર્ટ ટેકનોલોજી છે એ પણ આપણને આમ ખોટા જવાબા દેતી હોય છે એ સમયે તમે જ હા એ સમયે જો તમે વધારે બુકને એવું પ્રિફર કરો ને ભલે તમને થોડું હાર હાર્ડવર્ક કરવું પડે પણ તમે જો એ બધું પ્રિફર કરો ને તો તમને સાચો અને સચોટ જવાબ મળી શકે જે તમારે પ્રશ્ન છે એનો
સાચું કય્યું તમે આજે મારા કોલેજમાં બી મેં બધાને જોઉં છું બધા મોસ્ટલી એ આઈ જ વાપરે છે બુક રિફર કરવા કરતાં
હા એ તો સાચી વાત છે.
એ સ્ટુડન્ટ લાઈફને નુકસાનકારક બી બનતું છે.
હા એ તો સાચી વાત છે. વાંધો નહી સારું સારું ચલો. ધ્યાન રાખજો પછી મી આપણેે હા.